હલો હા કેશાબેન. કેવું ચાલે છે?
બસ જુઓ શાંતિ ચાલે છે તમારે
બસ બસ આ બેઠીથી મેં મુવીઝ જોતી તી. પણ હવે એ જોઈને કં કટાડીએ એટલે મેં કીધું લાઈ ફોન કરવા દે શું કરે છે શું નહી એમ.
અરે જવા દો ને આજે તો બહુ થાક લાગ્યો છે આ ઉનાળા ની સિઝન માં મમ્મી જે ચાકરીને બટ ટેકાની વેફરને પાપડીને કેટલું બધું કરાવે છે.
. . તો પાપડી નો લૂટ અધવાણ કેટલા કિલો દસ બાર કિલોનો પાપડી નો લૂટ કરી દેશે અને પછી પાપડી કરી દેશે નાખ આખા વર્ષ માટે અ સંગ્રહ કરવા માટે બનાવી લેશે.
તમને ખબર છે આ ટેલેન્ટ ખાલી ગુજરાતીમાં જ છે.
સાચી વાત છે બધી વસ્તુ નું પાપડીને બધી વસ્તુની પેફર બનાવી દેશે બધી વસ્તુનો કોરો નાસ્તો બનાવી દેશે.
અને જો સંગ્રહખોરી શીખવી હોય ને તે ગુજરાતીથી.
હા હા બોલો બોલો.
કોઈ જોડે સંગ્રહખોરી શીખવીને તો ગુજરાતી થી. બધી જ વસ્તુનો સંગ્રહ કરીને મૂકી દેવા.
સાચી વાત છે મારા ઘરમાં તો અમુક વાર મેન ખાવાનું જેટલું ના ખવાય ને એટલું તો આ કોરોનાસ તો ખવાય. સુું ને સુઈ બનાવીને મૂકી દીધું હોય. અલગ અલગ ટાઈપનું મેં કલેજ અમ્મ પેલા યુટ્યુબ વિડીયોમાં જોયું તું કે આપડે આજે છેવડો બનાવી છે ને ફરાળી ચેવડો
હમ્મ.
એ જે છે ને એ બનાય્યું તું. અને એકદમ બહારને જેવું બને ને એવું જ બનાવ્યું તું મસ્ત તેલમાં તળીને પછી અંદર બધું નાખીને અ મીઠો લીમડો અને મગફળીને બધું નાખીને બનાવ્યું તું.
બરાબર. હ! એટલે એવું તો ઉપવાસ થી બધી વસ્તુઓ તો બનાવતા હોઈય છે. આપડે પણ હમણાં તો જે એટલી જેટલી નવી નવી વેરાયટીઓ જોઈ છે ને કે, ચમચા બનાવે સાબુદાણાના તો, ટામેટાના ચમચા પાછા, વડીઓ પાડે તો કલર કલરની અલગ અલગ વડીઓ પાડવાની.
હા એ તો મેં પણ જોઈતી કલરવાળી, મારી જે એક ફ્રેન્ડ છે એને ઉપવાસ હતો. તો એ છે કલરવાળી એના મમ્મી એ ફૂડ કલર નાખ્યો હતો અને કલરવાળી સાબુદાણા ની વેફર તળીને લઈને આવી હતી અલગ અલગ. મેં તો જોઈને એમ તો, ન અને એક તો છે એવું કે, આપણે કહેવાનું હોય ઉપવાસ પણ એમાં એટલું ઉપવાસમાં એટલું બધું જમવાનું મતલબ ઉપવાસનું જ એટલું બધું હોય ને કે, નોર્મલ દિવસમાં આપણે સામાન્ય દિવસમાં જેટલું ના ખાતા હોય ને એટલું આપણે ઉપવાસમાં ખાઈ લઈએ એની સાબુદાણાની વડી છે, સાબુદાણા ની ખીચડી છે, સાબુદાણાનું આ છે વળી, આપણે તો અત્યારે તો જે સામાન્ય ખાવાનું હોય ને, એ ફરાળીમાં મળી જાય કે આ છે તો આનું ફરાળી વર્જન
અરે હદ તો ત્યાં થઈ ગઈ કે ફરાળી રોટલી. ફરાળી દાળ, સુરણની દાળ બનાવે છે. લોકો બટેકાની સુખી ભાજી, સાબુદાણાની પાપડી, મોરૈયાની પાપડી અરે ફૂલ ડીશ ફરાળી અરે ઉપવાસ કરો છો, તો તમે કોઈ કારણથી કરતા હશો ને? અને કઈ ને કઈ તો શારીરિક રીતે પેટને શાંતિ એને બ્રેક જોઈતો હોય છે. તો આ તો આપડે ચારગણુ ખાઈએ છીએ, અને એ પણ વધારે ઓઇલ વાળું.
હા હા તો એ તો પછી વધારે પેટને નુકસાન કરે એવું લોકોને સમજાતુ નહી, અને આડેધડ બસ જે આવ્યું એ ખા ખા જ કરે છે ઉપવાસ માં પણ. કરો તો તમે સારા રેશો અને અમુક તો વળી એમ કે, કે ભગવાન ને ખુશ કરવા માટે. હવે આવી રીતે કઈ રીતે ભગવાનને ખુશ કરશે, એ તો મને પણ નહી ખબર.
સાચી વાત છે, અને બીજું જોવું તો સંગ્રહ ની વાત કરું ને તો, અત્યારે જો શાકભાજીની સિઝન હશે તો તુવેર, વટાણા કે ચણા લીલા લાવે છે, એ ફ્રોઝન કરી દેશે. પછી, ઉનાળીના સિઝનમાં કેરી ફ્રોઝન કરી દેશે. કોઈ‌ એવી વસ્તુ નથી કે જેનો સ્ટોર ગુજરાતી ના કરતા હોય કે, કોઈના ઘરે ના થતો હોય. અને એ બધું ખાવાથી છે ને, આપણને ભવિષ્યમાં હૃદયની તકલીફ, કિડનીમાં તકલીફ લીવર પર સોજા આ બધું થવાનું જ છે.
સાચી વાત છે. ફ્રોઝનમાં એની જે એમાં એવું હોય કે જયારે તમે ફ્રોઝન કર દો, તો એની જે બાયોલોજીકલ એક્ટિવિટી હોય, એ બધી ઘટી જાય પછી, એના લીધે એની અંદર જે પોષક તત્વો હોય, એ પણ ન મળે તો આપણે કહીએ કેમ કે તાજું ખાવાનું કે એનું કોઈ કારણ હોય. પછી
સાચી વાત છે.
ખાવામાં તો બહુ કાળજી રાખ પડે. અને સંગ્રહ કરલું હોય ને, કોણ આજ તો સમજાય છે કે ચલો કોરો નાસ્તો આપણેે પણ કે બે ત્રણ દિવસું મૂકી